આવી રહ્યો છે, તમને?
હા આવી રહ્યો છે, મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે, હમણાં જોવાની મેં તમને જણવા માંગુ છું, ગુજરાત માં હમણા એટલી બધી વાનગીઓ જે જમવામાં આવે છે, ગુજરાત ના બધા લોકો સવારે ઉઠી ને જવો અને નાસ્તાઓને ઠેલાઓ ઉપર પછી દુકાનોમાં બધું જમવા માટે જાય છે. ગુજરાતીઓ નો રવિવારે એ ટલે તો બધું જમવાનો દિવસ જેમ કે ખમણ છે, પછી પાત્રા છે, ઢોકળાઓ છે, અને ખાંડવી છે, પછી જલેબી ફાફડા છે. એવી બધી ઘણી બધી માં આવેલી છે, જેથી કરીને ગુજરાતી ઓના ના ઘણા બધા તહેવાર વિસર એકદમ અધુરા છે, જેથી ગુજરાતીઓ તેમાં જમવા માટેને એવું બધું આવે છે, અને એ લોકો તેમાં ઘણું બધું કાર્ય પણ કરે છે, જેથી કરીને ગુજરાત તીઓ જમામાં ઘણી બધી રસ ધરાવતા હોય છે, અને ઘણી બધી જગ્યાએ તેમને ઘણી બધી હોય છે, અને તેમાં આગળ વધતા રહે છે, જેથી કરીને તેમના પાસે ઘણી બધી જગ્યા એની અને ઘણી બધી વાનગીઓ પણ તેમના માં અંદર સમાવેશ કરવામાં આવે છે, અને ઓકે જેથી કરીને તમને જમવાની અને
તમે જેમ કહ્યું એમ અત્યારે તમે કીધું તેમ રવિવારે એ લોકોને કે વાનગી ખાવાનો દિવસ હોય કે તેમ ત્યારે જોવા જાવ તો ઘણા બધા નાસ્તા સેન્ટર ઘણી બધી લાઈનો લાગી જાય છે, સવાર સવાર માં અત્યારે તમે જોવા જાવ તો આપણા અહીયાયા તો એટલું નહીં પરંત સુરતમાં નાસ્તાનો એટલો બધો ક્રેઝ છે, કે લોકો સવારે જલ્દી ઉઠીને ત્યાં નાસ્તા સેન્ટરે જતા રહે છે, અને ઘણી બધી ઘણી બધી લાઈનો લાગી રહી હોય છે, અને જેના કારણે ત્યાં આપણે જેમથી જેમ જલ્દી પહોંચી તેમ આપણને વધારે જલ્દી મળી શકે તેવું છે. તો તેઓ ઘણા બધા લોકો એવા હોય છે, જે છ વાગ્યાના ત્યાં જઈને દુકાન ખોલવાનો વેટ કરે છે, અને તેઓ લોચો અને આલુ પુરી ખસા ખાવસા એવું બધું ખાવા માટે ઘણો બધો વેઇટ કરે છે. તો તે અત્યારે તમે જોવા જાવ તો ગુજરાતમાં ઘણી બધી વાનગીઓ છે, એમાં જલેબી ફાફડા છે, જેઠાલાલના પણ ફેવરેટ છે, અને બધા ગુજરાતીઓના ફેવરેટ છે, તો તમે કોઈ એવી બીજી વાનગી વિશે તમને જણાવવા માંગશો
હા તમે કીધું તે પ્રમાણે જેઠાલાલ જે દરરોજ રવિવારે સવારે જલ્દી ઉઠી ને છે, જે જલેબી ફાફડાવાઓ માટે ખાવા માટે જાય છે. તેમાં જોઓ ને તમે ખાંડવીઓ આવે છે, પછી ખમણ આવે છે, પછી આવે છે, અને ફાફડા પણ આવે છે, અને ઘણી બધી એ બધી વેરાયટી છે. અને મોડા ગાંઠિયાઓ છે, અને તીખા ગાંઠિયા છે, પછી ચા થી ખાવાની ઘણી બધી મજા આવ હોય છે, ને ગુજરાતીઓમાં તો ઘણું બધું એવું જમવાનું પણ એકદમ સારું છે, બાજરાનો રોટલો છે પછી રીંગણ બટેકા નું સાક છાસ ને એ બધ ઘણી બધી વાનગીઓ એ લોકો જમે છે. જેથી કરીને તેઓનું સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે. અને એવું બધું નેચરલ ખાવાથી તેમને એટલી બધી બીમારીઓ પણ લાગતી નથી અને તે ઘરનું વધારે તું ખાવાનું થાય છે, જેથી કરીને તેઓ એટલા પણ બીમારી નથી પડતા કે જેથી કરીને તેઓને હોસ્પિટલ જવું પડે જેથી કરીને તેમનું સ્વાસ્થ એકદમ સારું હોય છે, અને એકદમ સ્વસ્થ રીતે તેઓ ખૂબ તેમના ભોજનને આહાર તરીકે સ્વીકારે છે, અને ઘણું બધું દરરોજ રવિવારે તેઓ ખાવા પર આગળ વધતા રહેય છે, તમે શું કેવો છો તે વિશે?
તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ કીધું એમ ઘણા બધા લોકો જે ખાંડવીને એવું બધું ખાય છે, અને ઘણા લોકો એવા હોય છે, જેમને પાત્રા જેવી આપણે પાત્રા પણ આપણા અહંયાને ખુબ ફેમસ છે, જેના વિસ તમે જાણો છો કે પાત્રા છે, પછી અત્યારે બીજી બધી વાનગીઓનો પણ ખુબ ક્રેઝ ચાલી રહ્યો છે, નાસ્તાની જ વાત કરીએ આપણે તો જે હવારે બટાકા વાળા છે પછી મિસલપાવ છે, અને જે આપણે જોવા જઈએ તો બરોડાના જે બધાથી ફેમસ સે ઉછડ તેના માટે ઘણી બધી લાઈનો હોય છે, અને ઘણા બધા લોકો સે ઉછળ ખાવા માટે વેઇટ કરે છે. સે ઉસળ એ બરોડા અને દાહોદ સાઈડ ચાલતું સૌથી પ્રસિદ્ધ વાનગી છે. જો આપણે જઈએ બરોડાો તો આપણે જો સેવછળ ન ખાઈએ તો તે આપણો બરોડાની ટ્રીપ અધુરી કહેવાય તો હું તો એવું જ માનું છું કે આપણે જો બરોડા જઈએ તો આપણે એક વાર તો સેવસડ ટ્રાય કરવું જ જોઈએ. અને તેનો ટેસ્ટ લેવો જોઈએ કે તે કેવું લાગે છે તો તમે કોઈ આવી વાનગી વિશે જણાવશો જે ત્યાંની ફેમસ હોય ને તમે તે ટેસ્ટ કરવા માંગતા હોવ.
અને હા તમે કીધું તે પ્રમાણે વડોદરામાં એવી ઘણી બધી વસ્તુઓ જો તે ખુબ જ ફેમસ છે. અને ત્યાંના લોકો એ બધું ખાવામાં ખુબ જ દિલચસ્પી ધરાવે છે. તમે અમે અમદાવાદ જોયું હશે તો ખઉસા ગલી આવેલી છે. જ્યાં લોકો ફક્ત તો ત્યાં જમવા માટે જાય છે અને તે કેટલા મોડા સુધી ચાલુ રહે છે. જ્યાં પાઉભાજી થી માંડીને તમને દરેક પ્રકારની એટલી એટલી સારી વેરાયટીઓ મળી જાય છે જ્યાં અમદાવાદ બધા લોકો ફરવા જાય છે તો માણક જો ઘાસ જાય છે. ત્યાં એટલી બધી ખાવાની વાનગીઓ છે જે એટલી મોડાે મોડે સુધી ચાલુ રહે છે અને ત્યાં તો તમે ભીડ જોવ ને તો એટલી બધી ભીડ હોય છે કારણ કે તેંનું ખાવાનું એટલું ફેમસ છે. જેમ કે પાઉભાજી છે પછી ઘણી બધી એવી વેરાયટી છે જેથી કરીને ત્યાં એટલા બધા લોકો જમવા માટે આવે છે અને જે ટુરિસ્ટો છે તે રાતના ફક્ત ત્યાં જમવા માટે એકથી બે કલાકની વેટ માં પણ ઉભી રહીને ત્યાં ફક્ત જમવા માટે ત્યાં આવીને ઉભા રહ્યો છે જેથી કરીને તેમને ત્યાંનું જમવાનું શખી શકે અને ત્યાંના સ્વાદ નો મેળ મારી શકે જેથી કરીને ત્યાંના લોકો એટલું બધું ત્યાં ખાવા માટે જાય છે. તમે શું કેવું છો
તમે જેમ માણેક ચોકની વાત કરી તેમ અત્યારે બરોડા માં ઘણી બધી જગ્યાએ આજવા ગાર્ડન પાસે આજવા ચોકડી પાસે અને બીજી જે બીજી જે ચોકડીઓ છે. એલ એન્ડ ડી સર્કલ પાસે ઘણી બધી જગ્યા એ જે રાત્રિ બજારો અત્યારે ખોલવામાં આવ્યા છે ત્યાં ઘણા લોકો જે રાત્રે મોજ માણવા જાય છે. અને તેઓને ખુબ મજા આવે છે અત્યારે તમે જોવા જાવ તો આજે સન્ડે છે. તો ગઈકાલે સ સેટરડે હતો તો ત્યાં એટલી બધી ભીડ હતી કે ઘણા લોકોએ વેઇટિંગમાં ઊભા રહેવા પડ્યું હતું. અને નવરાત્રી ની વાત કરું તો નવરાત્રીમાં અમે બરોડા ગયા હતા નવરાત્રી માણવા માટે તો ત્યાં અમે રાત્રે ત્રણ થી ચાર વાગે પણ ખાવા જઈએ તો આપણને જે ફેસિલિટી જો અને જે વસ્તુ જો તે મળી રહે છે જે ખુબ જ સરસ કહેવાય છે. અને ત્યાંની અમે મટકા બિરિયાની ખાધી હતી વેજ મટકા બિરયાની જે મને ખૂબ જ ગમી હતી તેના જોડે અમને હ તે અમને ખાવાની ખુબ જ મજા આવી હતી અને જેના જોડે અમે છાસ અને પાપડ પર મંગાવ્યો હતો જે પણ અમને ખુબ સારો લાગ્યો હતો અને ત્યાનો અનુભવ અમરો ખુબ સારો હતો તો તમે એવી કોઈ જગ્યાએ ગયો છો ત્યાંનો તમને અનુભવ ખુબ સારો હોય.
હા અમે પણ ગયા છી અને હવે જોવા તમે ચીખલીમાં તમે રાજુ વડાપાવ એમ કરીને આવેલા છે જે વડાપાવ એટલા ફેમસ છે કે ઘણા બધા લોકો ત્યાં તો વડા પણ ખાવા માટે આવે છે. અને જે લોકો જે ચીખલીથી આજુબાજુથી હોય છે તે લોકો તો ફક્ત ત્યાંના વડાપાવ ખાવા માટે દરરોજ જાય છે જેથી કરીને ત્યાં જે લોકો ત્યાં ચીખલીમા જે કામ માટે જાય છે અને ત્યાંથી નીકળે છે તે લોકો રાજુ વડાપાવ તો ખાસ કરીને ખાય જ છે. કારણ કે ચીખલીમાં ત્યાં આવેલું વડાપાવ એ લોકપ્રિય છે. જેથી કરીને ત્યાંના લોકો અને આજુબાજુના જે ટુરિસ્ટો ત્યાંથી ફરવા માટે જવા માટે નીકળે છે જે ત્યાનો જ્યાંથી ચીખલી નીકળે છે. અને જે કથી આજુબાજુ થી જતા હોય છે તે લોકો ફક્ત ત્યાં ઉભી રાખીને તેમના વડાપા ખાવા માટે અને પાર્સલ કરવા માટે એટલા બધા લોકો ત્યાં આવે છે. તેથી કરીને ત્યાંનું જે સ્વાદ છે અને જે વડાપાવની મજા માણવા માટે તે લોકો ત્યાં ઉભા રહે છે તેથી કરીને ત્યાંના વડાપાઉ એટલા બધા ફેમસ થઈ ગયા છે કે હા, તમે ગમે ત્યાં જઈને ચીખલી માં પૂછો કે તમે રાજુ પણણ આપ વિશેકે જાણો છો તો બા કે કે હા અમે તેને જાણીએ છીએ જેથી કરીને ત્યાંનું વડાપાન એટલું ફેમસ છે, કે આ લોકો ત્યાં ખાવા માટે આવે છે તમે શું કેવો છો?
તમે જેમ તમે ચીખલી ની વાત કરી તેમ અત્યારે હું બરોડા થી એક એક વાર તો સાપુતારા સાઈડ ફરવા આવ્યો હતો શિયાળામાં મેં જયારે વલસાડ ગયો તો તે ત્યાં મેં ઉબાડિયા ન ટેસ્ટ માણ્યો હતો જે મને ખુબ જ ગમ્યો હતો. અત્યારે તમે જોવા જાવ તો શિયાળામાં જયારે પાપડીનું મોસમ હોય છે, ત્યારે વલસાડમાં ઘણા બધા લોકો જે ઉબાડ્યા અને સોફ ખોલે છે ત્યાં મેં ઉબાડ્યાનો ટેસ્ટ કર્યો હતો અને તેમાં મને જે અલગ અલગ કંદ લાગ ખવામાં આવે છે, જેમ કે તમે જોઓ તો કોન છે પછી સકરિયા છે બટાકા છે જેવા ઘણા બધી વસ્તુઓ નાખવામાં આવે છે, અને તેમાં જો રીંગણ નાખેલું હોય છે, અને તેમાં જે મસાલો ભરેલો હોય છે, મસાલામાં ડીપ કરીને જો આપણને રીંગણ આપે છે, તે મને ખુબ જ ગમ્યું હતું અને ત્યાંની જે મને ગ્રીન ચટણી આપવામાં આવી હતી તેનો મેં ખૂબ આનંદ માણ્યો હતો, અને તેની જોડે છાસ એકદમ લા જવાબ લાગી હતી મને તો હું જયારે પણ વલસાડ આવું છ શિયાળાની ઋતુમાં ત્યારે હું ત્યાંનો ઉંબાડીયો તો ટેસ્ટ કરો જ છું કારણ કે મને ત્યાંનો ઉંબાડીઓ ખુબ જ વધારે ગમે છે. તેના પ્રાઈસ થોડી કોસ્ટલી હોય છે, પરંતુ તેનો ટેસ્ટ એકદમ લાજવાબ હોય છે જેને માટલામાં બનાવવામાં આવે છે જે મને ખૂબ જ પસંદ આવે છે, જેથી હું જયારે પણ ગુજરાતમાં વિઝિટ પર આવું અથવા વલસાડ આવું તો હું ઉંબાડીયું ખાવ જ છું. તો તમે કોઈ વાર ઉમરળયું ખાધું છે?
હા, તમે પણ ખાધો છો મારે અહીંયા પણ જયારે પાપડીઓ ચાલુ થાય જેમ કે શિયાળા દરમિયાન જે પાપડીઓ વધુ પૂરતી હોય છે, ત્યારે દરેક ઘરે ઉબાડી વધારે પૂરતું બનાવવામાં આવે છે. જેથી કરીને ત્યાંના લોકોને જે ઉબાડ્યું આવે છે, જે તમે કીધું તે પ્રમાણે વલસાડ ની જે બધી હાાઈવે વાળી લાઈનો છે. તે એટલી બધી દુકાનો હોય છે, અને ત્યાં લોકો જે ફક્ત ઉબેડું ખાવા માટે છે, ત્યાંથી હાઈવે પરથી પસાર થાય છે. તે લોકો ફક્ત ઉબેડયું ખાવા માટે ત્યાં હાઈવેને બાજુમાં છે, ઉબાડિયા વાળા બધા બનાવવામાં આવે છે, ત્યાં ઉભી રહીને તે ફક્ત ઉબેડયું ખાય છે, અને તે ઘણું બધું કોસ્ટલી પણ હોય છે, તમે કીધું તે પ્રમાણે તો પણ લોકો તે્યાંના સ્વાદને એટલા બધા દીવાના છે, કે ત્યાના લોકોને તે ઉબાડ્યું નથી પણ તે એક સ્વાદ બની ગયો છે, જેથી કરીને ત્યાંના લોકો એટલું બધું ઉબેડ્યું ખાય છે અને જ્યાં તે હાઈવે પરથી જે પસાર થતા ટુરિસ્ટો છે તે પણ ત્યાં બાજુમાં ગાડી ઉભી રાખીને તેમનું ઉબાળીઓ ખાઈને જાય છે, તેથી કરી ને હમણા હાઈવે પર તમે જોયું હશે તે એ પ્રમાણે આજુબજુમાં ને એટલી બધી દુ કાનો થઈ ગઈ છે, જેથી કરી જેમનો સારો સ્વાદ લાગે છે ત્યાં લોકો ખાવા માટે જાય છે, જેથી કરીને આપણે જે સારી દુકાનો હોય છે અને આપણા ઘરે પણ જે આપણે આપણેે ઉત્પન્ન કરીએ છીએ, જ્યાં ઘણા બધા ઘણી બધી જગ્યાએ પણ તે ઉત્પન્ન કરવામાં આવે છે જેથી કરીને ઘણું બધું ઉેડું બનાવવામાં આવે છે, તમે શું કેવું છો?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહીએ તેમ ઉબઈું ઘણી માત્રામાં બનાવવામાં આવે છે.
એ પ્રકારનું
જયારે ઉત્તરાયણ આવે છે ત્યારે ઊંધિય નનો ટેસ્ટ કર્યો છે, જે મને ખુબ જ ગમે છે આપણે ગુજરાત વાનગીઓની વાત કરી રહ્યા છે અને જો આપણે ઊંધિયુને ભૂલી જઈએ તો તે આ પની વાત અધૂરી કવાશે, કારણ કે તમે જોવા જાવ તો ઘણા
અને જો ઉત્તરાયણમાં જો ગુજરાતીઓ ઊંધિયું ન ખાય તો તેમનું ઉત્તરાયણ અધૂરી જાય છે, જેથી કરીને ઉત્તરાયણ આવે ત્યારે અમે તો પહેલાથી જ ઊંધિયુંનું ઓર્ડર કરી દઈએ છે, અને એજોયમેન્ટ માણીએ છે, જેથી કરીને અમને ખુબ મજા આવે છે, ઊંધિયું ખાવાનું ઊંધિયું અને એના જોડે પૂરી જે આપણે ખૂબ જ સરસ આપણી માનવામાં આવે છે, અને અત્યારે તમે જુઓ તો ઊંધિયુમાં ઘણા બ એવા શાકભાજીઓ આપણે જોવા જઈએ તો બધા જ જેવા શાકભાજીઓ નાખવામાં આવે છે, જેથી કરીને આપણને સારું એવું પ્રોટીન મળી રહે છે, અને સારી એવી કેલરી આપડી બન થઈ શકે છે, તો હું એવું માનું છું કે આપણે વર્ષમાં એક વાર તો ઊંધિયું ખાવું જોઈએ જે આપણે રો પ્રતિકારક શક્તિ પણ વધારશે અને આપણે જો ઊંધિયું ખાશું તો આપણને ઘણી એવી આ રોગ પ્રા રોગ સામે લડવાની શક્તિ મળી રહેશે તો હું એવું માનું છું કે આપણે જેમ બને તેમ ઊંધયું વરસમાં એક વાર તો ખાવું જ જોઈએ અને ઊંધિયુંમાં જે આપણે જાણીએ છીએ કે શાકભાજી અને કંદમૂળ પણ નાખવામાં આવે છે, જે આપણા માટે ખુબ ફાયદાકારક છે, તો જો આપણે ઊંધિયું ખાશું તો આપણને ઘણો ફાયદો થશે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા રેસ્ટોરન્ટ છે, જેમાં બારે માસ ઊંધિયું મળે છે, પરંતુ તે એટલું બધું સારું નથી લાગ તો જે મોસમી ઊંધિયું હોય છે, તે જ ખુબ સારું લાગે છે, તમારું શું માનવું છે આ બાબતે?
હા તમે કીધું તે પ્રમાણે હમણાં ઉત્તરાયણ આવે છે, જેમાં ઘણા બધા લોકો ઊંધિયું ખાય છે. તે ઘણું બધું સારું પણ છે. અને દરેક ના ઘરે ઊંધિયું મનાવામાં જ આવે છે, ઉત્તરાયણ પર તેને પુરીઓ સાથે ખાવામાં આવે છે, અને દરેક ઘરે ઊંધિયું બનાવવામાં આવે છે, તેમાં ઘણા બધા કાના શાકભાજી છે, શક્કરિયા છે, પછી ઘણી બધી બટાકા છે, પાપડીઓ છે, અને ઘણું બધુ એવી વાનગીઓ પણ નાખવામાં આવે છે, જેમ કે કોન છે, પછી કર્યા છે એમ ઘણી બધી વાનગીઓ તેમાં નાખવામાં આવે છે, અને દરેક ઘરમાં તે વધુ પૂરતું બનાવવામાં આવે છે, જેથી કરીને તેઓ દર વખતે ઉત્તરાયણ પર તેમને ભોજન દ્વારા કરવામાં આવે છે, અને ઉત્તરાયણ પર તે લોકપ્રિય બની રહે છે, અને બધા જ બધા જ ખાવામાં ઘણું બધું સારું હોય છે, અને ઘણી બધી કે તે દર વખતે તેનો ઉપયોગ ઘણી જગ્યાએ ખાવામાં અને પછી બપોરે તેમને ખાઈને પાછા પતંગ ચગાવવામાં આવે છે, જેથી કરીને ઉતરાયણ પર તેમનો ઉપયોગ ઘણો બધો થય રહ્યો છે, ઉત્તરાયણ પણ બધા જ ઘરે તેને બનાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને તે બધાના ઘરમાં લોકપ્રિય બની રહ્યું છે, અને ઊંધીયુને તે